ઓ.
હલો.
શું કરી રહ્યા છો? તમે.
બસ કાઈ ની ખાઈ પી નવરા નઈને આરામ કરી રહ્યા છીએ અમે તમે શું કરો છો?
બસ અમે પણ આરામમાં જ છીએ શું જમ્યા તમે આજે સવારથી આજે મને થોડી ખાવા પીવાની વાતો કરી લઈએ આપડે મને લાગે છે.
હા સાચી વાત છે, તમે કયો છો એ બારામાં મેં તો જો સવારે તીખા ગાંઠયા પછી પાપડી ખાધી જાદુ પીધો બપોરે ભીંડાનું શાક વઘારેેલું દહીં હતું રોટલો હતો. પછી અમે અમારા ગાડામાં તો જે ગયા તા તો રસ્તામાં તો આપડે ગયા એટલે પડી કા તો ચાલુ જોઈ ઠંડા પીણા. અને રસ્તામાં બ્રેડ પકોડા અને સમોસાને એવું ખાધુ હતું બસ આવીને પછી જમીએ જ નથી તમે શું ખાધું સવારથી?
આમ તો તમને કહું ને સવારે તો મારા ઘરમાં જનરલી આમ ચા ભેગું જ કશું ખાવાનું હોય રોટલી ને ભા ખરીને પરાઠા ને એવું જ બધું હોય અને બપોરના સમયમાં તો દાળ ભાત હોય કા શાક રોટલી હોય ને એવી રીતે હોય એટલે આજે તો મેં શું ખાધું તું તમને કઉ ને તો આઈ થિંક ગલકા કે કીચોડા આપડે કહીએ ને જે તુરિયા એનું શાક ને રોટી ને એ બનાવ્યુંતું અને અત્યારે તો વઘારેલા ભાત જે પુલાવ ભાત આપડે કહીએ ને એ બનાવ્યા હતા ને કઢી બનાવીતી મારી ડોટર માટે મે તો બસ આવું જ બધું ચાલતું હોય છે. પન મને થોડું એ પણ જાણવું છે, કે તમારે ત્યાં આગળ તમે સવારના બપોરે અને રાત્રે કઈ કઈ પ્રકારનું ભોજન બનાવો છે, લાઈક તમારા ઘરમાં કેવું? ભોજન લોકો ખાતા હોય છે.
હ અમારે અહં મારા પિયર ને અયા છે, ને તમે જેમ કીધું ને એવી જ રીતે અમારે ચા સાથે જ મોસ્ટલી ત્યાં ખવાતું હોય પણ એવું નથી અમારે અયા છે, ને સવાર સવાર માં દહી અલા શું કેવાય દાળ પકવાન છે. ઈડલી છે, સાંભાર છે, મેંદુ વડા છે, દાળબાટી છે. લાઈક ઈ ટાઈપનું બધું અમાર અહિયાં ખાવામાં આવે છે. અમા આપ અમારે પિયર ના જે એ ટાઈપનું કામ ના થતું કે મારા ભાઈ ને મારા મમ્મી પપ્પાની બધા આવ્યા હોય ને તો ઈ લોકોને તો ચા પરોઠા ચા ભાકરીને એવું જ જોએ પણ અમારે અ ય એવું ના હોય આપને એમ થાય કે આપડા ઘરે મહેમાન આવ ને તો આપડે એને નવીન આઈટમ ખવડાવીએ પણ એ લોકો ને સંતોષ જ ના વડી એમ કે કે ના બેન તું મને ચા ભાકરી કરી દે અને બપોરે તમારે ફરતું ફરતું એવું નહી કે ફિક્સ છે, કે આજ જે મારી ફ્રેન્ડ છે, એના ઘરે તો ડેલી દાળ ભાત તો જોઈએ જ ડેઈલી એના સસરાને દાળ ભાત જોઈ એની સાથે ગમે એ શાક ને એવૂ ફરે પણ અમારે એવું નથી કે દાળ બાટી હોય, કે દાળ ભાત હોય, ખીચડી શાક હોય, શાક રોટલા હોય. એવું ફરતું ફરતું બનતું અને રાત્રે તો કઈ પણ આઈટમ હોય પણ મોસ્ટલી તો અમે અઠવાડિયામાં બે ત્રણ દિવસ તો બહાર જ ખાવા જઈએ. કે પાઉભાજી છે, રગડો છે, કે ઢોસા છે તમે શું કયો છો?
હા તમારી વાત તો બહુ સાચી છે. અ મારા ઘરે તો કેવું છે કે સવારે તો જનરલી તમે જેમ કીધું હોય એટલું બધું ના હોય પણ ક્યારેક વળી મારા હસબન્ડ ને પોહા ખાવા હોય. તો એ તો બહાર જ ખાઈ લે ઘરે તો બહુ એટલો બધો સમય ના હોય અને ઘરે સવારે, તો જેટલું બધું આમ ઈચ્છા ના હોય એમ આપડે ચાલી જાય ચા, ભાખરી, પરાઠા, થેપલા, રોટી, ને કઈ રાતે એવી વેરાયટી હોય.
જેમ કે સેન્ડવીચ છે આલુ પરાઠા છે એવું પડ્યું હોય તો કશું ખાઈ લે એમ થેપલા છે. તો એવું બધું ચાલી જાય બપોરના ટાઈમે પણ મારા ઘરે કેવું છે કે જનરલી શાક, રોટી દાળ ભાત ને એવું જ હોય છે કોઈ વેરાયટી કે વાનગી ને એવું હોય, તો એમાં તો બહુ બહુ તો દમઆલુ હોય. ક્યારેક છોલે કુલ્ચે હોય અથવા છોલે ભટુરે હોય. અ મતલબ એ ટાઈપ નું કઈ બનાવવું હોય ને તો બપોરે ક્યારેક રેરલી બનાવવું હમણાં જ જો બે, ચાર દિવસ પેલા લસણિયા બટાકા આપડા કાઠિયાવાળ ના ફેમસ છે. તો એ બનાવ્યા હતા લગભગ પરમ દિ કે એના આગલે દિવસે જ બનાવ્યા હતા. એની જોડે બ્રેડ હોય ભૂગળા હોય. તો બપોરે અમે બધા એ જ ખાઈ લીધું પછી રાતના ટાઈમે કેવું છે કે મારા ઘરે, એક વસ્તુ ના ચાલે ચા ભેગું ને ચા ભેગું જ નથી ચાલતું એક દિવસ ચા જોડે, કઈ ભાખરી પરાઠા થેપલા ને એવું હોય તો બીજે દિવસે ખીચડી શાક હોય. દિવસ શાક ભાકરી હોય, એક વખત જેમ કે આજે અમે પુલાવ બનાવ્યો છે, ક્યારેક પવા બનાવી લઈએ. ક્યારેક કોઈ વાનગી, એમાં સેટરડે સડે હોય ને એટલે જનરલી લગભગ મોસ્ટલી સેટરડે સન્ડે તો, અમારે વેરાયટી જ હોય કઈક ને કઈક જેમ કે કે હમણાં મેં ગયા શનિ રવિ માં કુઘરા ઘરે બનાવ્યા તા, પછી ભેડ બનાવી હતી એક વાર સેવ-ઉસળ બનાવ મતલબ, કઈક એવી વેરાયટી જો હોય અમારે સેવુંસળ છે, રગડા પેટીસ છે, એવુ પંજાબી, પણ હું ઘરે બનાવી લઉં ઢોસા છે, ઇડલી સાંભાર છે. લગભગ લગભગ તમે કહશો ને તો બધી જ પ્રકારની વાનગી હું ઘરે બનાવું છું. બહારનું જેટલું બને એટલું ઓછું એમ. તો તમારે ત્યાં રાત્રે એ વેરાયટીઓમાં શું બનતું હોય છે તમે મને નામ કહી શકો. કે કેવું ખાવાનું તમારે ત્યાં બને છે એમ,
હા, અમારે અહીં રાત્રે તો મેં તમને કીધું ને કે મારા સાસુ છે ને એક બાર હરવા, ફરવાના અને બારે ખાવા પીવાના બહુ જ શોખીન છે. જેટલો મને શોખ નથી ને એમથીને મારાથી ડબલ કયો ત્રિપલ કયો કે ચાર ગણો કયો, એટલો જ એને શોખ છે હું તો સાવ મને ગમતું જ નથી બહાર જાઉં. પણ એ મને પરાણે સમ દઈ ને બહાર લઈ જાય. કેમ, એ એકલા હોય તો એને ના ગમે કે કોઈ જોઈને ભેગું... તોરે બારે ખાવામાં તો પાઉભાજી ને ઢોસા, એ જ ટાઈપનું બધું હોય પણ... ઘરે હા, અમે ક્યારેક વાનગી બનાવીએ, એવું નથી કે... નથી બનાવતા કારણ કે... આપણે દૂધીના મુઠિયા બનાવીએ છીએ, પૌંઆ બનાવીએ છીએ, આલુ પરોઠા બનાવીએ છીએ. એવું અલગ અલગ હોય છે. મારા મમ્મીને ત્યાં ભૂમરા બટાકા વખણાય. પણ એ વાનગી અમારે છે ને, અહીં કોઈને ભાવે નહીં. આપણે એમ થાય કે, આપણા માવતર ની આપણી અહીં ફેમસ વાનગી છે આપણે અહીંયા આપણા સાસરિયા પક્ષમાં એ લોકોને નવીન આઈટમ આપણે બનાવીને ખવડાવી. પણ ના, એ લોકોને નો ભાવે. અમારે, મારા મમ્મીને, અહિયા અમે. રાત્રે, સાંજે પરોઠા ફેરવું ક્યારેક બટાકાને ખમણીને જે ભૂ બીજું બનાવીએ. જે બટાકાને ખમણીને શાક કહો કે તમે કોરું મોરું કે ભૂજ્યું, એ મારે ત્યાં ભૂજ્યું કે. એવું મે એકવાર એમ બનાયુ તુ કોઈને ભાવવું જ નહીં. એ બધાનો ટેસ્ટ ફરી જાય એવું છે. એટલે બધાની વસ્તુ અલગ અલગ વખાણ. અમારે અહીં રગડા ને એવું બધું સાંજ પડને બહુ જ વખણાય. રગડા છે, બ્રેડ ગટકા છે. અને એક જગ્યાએ તો અમારે રગડાને બ્રેડ કટકા વેચાય છે. કે તમે એક ડિશમાં તમે બે જણા ફૂલ પેટ ભરીને ખાઈ શકો. એટલી ક્વોન્ટિટીમાં ને ક્વોલિટી પણ એટલી બેસ્ટ છે. અને એ ભાઈ છે, એ ખવડાવવામાં પણ દિલદાર છે. એમને કે તમે તમારી પ્લેટ આપી દીધી ને, પછી તમારે એમાં કંઈ પણ રસો છે. કે દાણા છે, સેવ છે, દહીં છે, ચટણી છે, કંઈ પણ નાખવું હોય ને તો એ મુઠા ભરી ભરીને જ ઈ ભાઈ નાખી દે. કે આપણે છે ને બીજી પ્લેટ લેવાની જરૂરિયાત ન પડે એટલી જ. ક્વોન્ટિટીમાં એ ભાઈ આપે છે ને, એનો ટેસ્ટ પણ એટલો બેસ્ટ છે ને. વાત જાણ્યો, પહેલાં મને અહીંયા આવીને ક્યારેક હા, થોડો થોડો પ્રોબ્લેમ પડતો. તો. કે અમારે છે ને, અહીંયા ચા સવારે ઊઠીને એક જ ટાઈમ પીવાનો એવું નહીં, તમને ના ના પાડે. પણ એ લોકો એક ટાઈમ પીતા એટલે આપણે એક ટાઈમ જ પીવાનો. અમારે, મારા મમ્મીને થયડા ને થયડા ભરીને ચા પીજે અને હું, મારા હસબન્ડ પછી. પછી મને છે ને એ ચીડવે કે, તું મમ્મીના ઘરે જઈશ ને, ત્યાં તું થાળડા ને થાળડા ચા પીવશ. ના અહીંયા કોણ જાણે એ કડાઈમાં આપડું ખવાઈ જાય. અને ત્યાં તો એ કડાઈમાં આપણે પૂરી એ ન પડે, એક વાટકો. એવું છે તો હવે તો બધું ખાઈ ગયું કે શાક? ખીચડી છે ને, એવું બધું રાત્રેજ હોએ. મારા મમ્મીના ઘરે જાઉ તો મારે રાત્રે જમવામાં શાક જોઈએ. મારા મમ્મી એમ કહે કે, તારું બધું ખાવાનું બધું ચેન્જીસ થઈ ગયું છે. તમારે કેવું છે, સાસરિયામાં અને પિયરમાં ખાવાનું ચેન્જીસમાં ફાવે છે કે નથી ફાવતું તમને?
આ તમારી વાત તો બહુ સાચી છે, ઘણો બધો જમીન-આસમાનનો ફરક પડી જાય. ક્યારેક બનાવવાની તો આડસ જ આવી જાય, એવું થાય એક સારું થઈને ક્યાં બનાવું? પણ હા, ક્યારેક બનાવી પણ લઉં, એવું નથી. અ મને ખાધું હોય, ખાય કે ના ખાય, પણ હું મારા એક માટે તો જરૂર બનાવું, જેમ કે હમણાં હમણાં થેપલાં કયા તો મને સૂકી ભાજી ખાવી તી મને આમ ખબર નહીં, બહુ જ મન થયું ખાવાનું. તો મેં મારા એક માટે સૂકી ભાજી બનાવી. કોઈ ખાય કે ના ખાય, આજે પણ જો કઢી મને ભાત ભેગી ખાવી હતી, એટલે મેં મારા એક માટે કઢી. બનાવી. મને ખબર છે એ પણ પાસે નહીં ખાય, તો હું તો છું જ. તો હું બનાવી લઉં, ચેન્જીસ છે. જેમ કે મને સંભારાં જોઈએ, મને કાચું. સલાડ ને એવું. શું? હોય. ન એ છે, એમ કાચું સલાડ ને, સંભારા ને, થોડુંક હોય ને એ રીતે. પણ નહી એ ખબર ને, આમ થોડુંક હોય, ત્યાં આગળ પ્યર જાય ને, તો એમ થાય. કે દડીશ ડીપ ને, આપી દે પડે. એવું લાગે, છાસ બહુ જ છીપીવાય તોય પણ પીવે. હા. પણ એક મિટ સેટ છે, પણ જેમ કે સાસુમાં બે મિનિટ નુ તેણુ એટલે છે ને, આપણને થોડું એમ ક્યારે લાગે કે, યાર આ શું છે? એમ આપડે જ આટલું બધું વધારે ખાઈ લઈ એ છે કે શું? પણ પછી હવે આપડી પણ એક એવી આદત થઈ ગઈ હોય, એમ તો પિયર જાાવ ને, તો બહુ જ બધી છાસ. પી લો પણ અહીયાં તો એક ગ્લાસ પીવું તો, ધરાઈ જાવ, એમ થાય કે, સંતોષ વળી ગયો. એટલે ઓટોમેટિક ચેન્જ આવી જાય છે, ત્યાં આગળ જેમ તમે ચા ની વાત કરી તો અમારે પણ ત્યાં ચાય એવી રીતે તપી વાતો હોય. પણ અહીં ભલે નાનો, કફ હોય, મગ ભરીને પીવું પણ. આમ સંતોષ પડી જાય કે, ભાઈ ઓકે, આ એક લિમિટ સેટ થઈ ગઈ એમ, થોડું કે ને ચેન્જ હોય કે, ના. અ આપણી રીતે આપણે જયારે મન થાય ને, ત્યારે કરીને ખાઈ પી લેવાનું. એટલે હું તો એવું જ કરતી હોઉ છું, જનરલી જેમ તમે વાત કરી ભુંજિયાની ને, એ બધી. તો મને જ્યારે મન થાય ને, તો ત્યારે હું મારા એક માટે બનાવી લઉં, બહુવ જ એવું થાય ને. કે હા, ખાવું જ છે, આળસ નથી આવતી. તો તો હું ડેફિનેટલી બનાવી દઉં કે. હા, ચાલો, આજે થોડું રેક્વલ કરીએ, બધી મેમરી. અને ખાઈ લઈ, એ લોકોને એકાદ વખત ટ્રાય કરાવવું. ના ભાવે તો, પછી આપણાં માટે આપડે કરીને, ખાઈ લેવાનું, એના કોઈ માટે હું નાં બનાવું પછે. જે એવી રીતે કરતી હોઉં છું, તમારુ શું કેવું છે એમાં?
હા, તમે જેમ કવ છો, એ વાત સાચી છે, હું મારા મમ્મી ના ઘરે જાઉં ને, એટલે મારું તો છે ને, એડવાન્સ. તેમાં છે ને, આઈ થી રિસાઈન્ડેડ હોય. કે મારા મંમ્મી ના ઘરેથી, ભરેલા રીંગણા નું શાક ખાઈશ. એક દી ડુંગળીનું શાક ખાઈશ, એક દી કારેલા-ડુંગળીનું શાક ખાઈશ. એટલે છે ને કે, આપડે અહિયા એક રોટલી બે રોટરીમાં પેટ ભરાય જાય, પણ ઈયા છે ને, આપડા થી ચાર. પાચ રોટલી ખ‌ઈ જાય કે, નાં મમ્મી ના હાથથી ગરમા-ગરમ રોટલી ઉતરતી હોય. અને આપડું ખાવાનું, બેસી જગ્યા એ હોય, કે ગમે એટલું તમે શાક. ખાવું ને, પણ તો તમારેથી સંતોષ ના થાય કે, ના મમ્મી ના હાથનુ છે બસ. ખાધાજ કરીએ, ખાધાજ કરીએ, અને હારી ભૂખ પણ એટલી જ લાગે. પછી જમીન ઉભાં થયા હોન, આપણને એમ થાય કે, ના પાછી ભૂખ લાગી છે. તમારું શું કેવું છે?
ભુલ તમારી. બહુ સાચી જ જમણાક છે, આજ બધી ખાવા-પીવાની છે, તેના વિશે. આજ થી આપે શું? પછી કાઢી શું? પણ હમણાં તો થો
હ.
સમય વધારે છે, એટલે આપણે ફરી પાછું વાતચીત કરશું, અને પોતાના જે અનુભવ છે, એ આપડે એકબીજાને વાત કરશું, તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ.
તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ, તમારી વાત જાણીને, મને ખુબ આનંદ થયો, ધન્યવાદ.